હેલો કેમ છો.
બસ મજામાં અવાજ આવે છે ને મારો.
હા આવે છે અવાજ છે.
શું કરો છો.
બસ ફ્રી થયા.
તમારો થોડોક અવાજ નથી આવતો બરાબર.
અવાજ નથી આવતો આવે છે હવે.
હા બઉુ થોડો ધીમો આવે છે. મેં તમને એટલે કોલ કર્યો હતો. હા થોડો ધીમો ધીમો આવે છે આવે છે પ્રોપર પણ ધીમો અવાજ આવે છે.
હમ.
મેં એટલે કોલ કર્યો હતોું કે હું એ પૂછવાની હતી કે ગયા મહિને તમે લોકો ફરવા ગયા હતા. તો કઈ કઈ જગ્યા સારી છે. અમે છેલ્લા પાછળ ના પંદર દિવસ પછી ફરવા જવાનું વિચારીએે છીએ. તો કઈ કઈ જગ્યા એ જઈ શકાય.
ઘણી બધી આપણે ગુજરાતમાં તો ઘણી બધી જગ્યાઓ સારી છે. જેમ કે સોમનાથ છે દ્વારકા છે.
હા તમારી એ વાત સાચી છે પણ અમે દ્વારકા ને સોમનાથ જયેલા તો હવે વિચારીએે છીએ કે આ વખતે રાજસ્થાન બાજુ ફરવા જવું છે કેવું છે વિચાર.
સારો વિચાર છે રાજસ્થાન સારું છે.
હા કેમ કે આ હા એનું ઘણા રાજસ્થાન વિશે ઘણું સાંભળ્યું છે જોયું નથી ક્યારે
અને ફરવાનો એટલો બધો શોખ છે તો વિચારી છે કે એક જગ્યા બાકી છે તો એ પણ જોઈ લયે.
હમ હમ સારું છે જવા જેવું છે જવું જોઈએ.
હા અત્યારે તો વિચારીએએ કે જયપુર જઈએ જે પેન શીપ. ના નામથી અત્યારે પ્રખ્યાત છે તો ત્યાં તો ઘણા બધા મહેલોને એવું બધું છે. અને મને મેહેલો ને એવું બધું જોવાનો થોડોક વધારે શોખ છે. તો હું વિચારું છું કે એ બાજુ જાવે. કદાચ ત્યાં કઈ સારું જોવાનું કેવું મળી જતું છે.
હા ઘણું બધું સારું છે એ બાજુ જવું જોઈએ.
એ બાજુ જોવું હોય તો આપણને શું સારું પડતું હશે આપડે પોતાનું મહાન લઈને જવું જોઈએ કે પછી કોઈ બસ કે એમાં જઈએ તો વધારે સારું રહે.
બને ત્યાં સુધી પોતાનું હોય તો સારું વધારે ર અને ત્યાંનું હોય. તો પણ સારું હમ.
ના એક રીતે તો તમારી એ વાત સાચી છે.
આપને કમ્ફર્ટેબલ રહેવું જોઈએ આપણે. આપને જે રીતે કમ્ફર્ટેબલ ર એ વધારે સારું રે.
હા એ વાત તમારી સાચી છે કે ત્યાંથી અલગ અલગ જગ્યા એ જવું હોય.
કોઈને. ઘરની પોતાની કાર લઈને જવું હોય તો એ પ્રમાણે સારું લાગે કોઈને. બધા ના અલગ અલગ વિચાર હોય એમ
હા એ સાચું છે, આમ તો જોકે નાના બાળકો જોડે જવું હોય તો પોતાનું વાહન હોય તો એ સારું રહેેતું હોય
હા નાના બાળકો હોય તો આપડણે પોતાનું લઈ જઈ શકીએ તો વધારે સારું રહે. કેમકે એ પછી આપણે બદલાવ વડે બધી બીજી બસ કે એટલે
હા ચાલે છે.
હમ હમ.
ત્યાં વિચાર છે, કે જયપુરની અંદર હવા મેલને સિટી પેલેસ ને બધું જે ત્યાંની સ્થાન કેહેવાય છે, એ બધી જગ્યાએ જોવા જવાનો વિચાર છે. એટલે વિચારીએે છે, કે કદાચ આઠ થી દસ દિવસમાં જોઈએ કે બે પાંચ દિવસમાં એ બધું થઈ જતું હોય કઈ સમજ નથી આવતી ઘણું બધું કન્ફ્યુઝન છે, એમાં
હા હા અને જો આપણે બાર ફરવા નીકળીએ ને એટલે ટાઈમ તો જોઈએ
હા એ વાત તમારી સાવ સાચી છે, ઓછા ટાઈમ માટે જઈએ તો પછી દોડાદોડી માં થા કી જતા હોય ને એવું બધું બોવ થતું હોય છે.
હમ હમ.
અજુ તો ઘણા બધું વસ તું વિચારીએે છે, કે કઈ બાજુ જવું હો એવું પણ વિચારીએે છે, કે કદાચ રાજસ્થાન બાજુ જઈએ તો અજમેરને પુષ્કર ને એ બાજુ જઈએ એમ ત્યા તળાવો ને એ બધું વધારે હોય છે. ત્યાં દરગાહ ને એવું બધું છે, પછી આના સાગર લેક છે. પછી બ્રહ્મા મંદિરને પુષ્કર લેક છે, બધું એમ થાય છે, કે એ બાજુ જોઈએ કે જયપુર બાજુ જોઈએ કે પછી બધું જોડે લઈ લઈએ કઈ સમજ નથી આવતી કઈ રીતના કરી શકીએ આપણે
હમ જેવો જો તમારી પાસે ટાઈમ હોય તો એ બધું સાથે જ ફરીએ તો વધારે સારું રે અને જો ટાઈમ ન હોય એવું હોય ટાઈમ ન હોય તમારી પાસે તો તમે અત્યારે થોડું જયપુર, ઉદેયપુર એ બધું ફરી ને પછી આય શ
હા સાચી વાત છે, હા એ પણ વાત તમારી સાચી છે, સારું છે, કે આપણે થોડી થોડી જગ્યાએ જઈએ તો આપણે થાક પણ ઓછો લાગે અને થોડુંક આપણા બજેટમાં પણ સમાય રે આપણે બજેટ પણ પેલા જો પડતું હો છે, નેત ક્લાસના ફેમિલી હોયે એટલે સારી વસ્તુ છે, જોઈએે છીએ કછ બાજુ પણ જવાનું વિચાર છે, પણ ત્યાંનું અત્યારે વાતાવરણ કેવું હોય એ ખાસ પેલા જોવું જરૂરી છે, કચ્છ છે, કે આપડે કોઈ પણ બીજી જગ્યા એ જઈએ તો ત્યાંનું વાતાવરણ કેવું છે, ખાસ વિચારીને પછી જવું જોઈએ કે શું કરીએ બાજુ જઈએ કે રેવા દઈએ કે કઈ ખબર નઈ પડતી
અને બાછુ જો વટ વરસાદ હમણાં તો નથી જો વરસાદ હોય તો પછી હેરાન થઈએ
હા એ વાત તમારી એકદમ સાચી છે.
હા કેમ કે એ બાજુ તો દરિયો છે, એટલે વધારે એ બાજુ
હા એ વાત તમે સાચી કીધી અને જો માઉન્ટ આંબુ જોઈએ તો એ પણ અત્યારે વરસાદનું તમે બોલ્યું તો મને યાદ આવ્યું કે પણ એક સારો ઓપ્શન છે, આપણા માટે માઉન્ટ આબુ એ હિલ સ્ટેશન છે. તો ત્યાં મજા આવે અને પાછું આપડે ગુજરાતની બોર્ડરે આવેલું છે એટલું નજીક છે તો બહુ સારું રે ત્યાં જઈએ તો ત્યાં પેલું ન લેખ છે દેલવાડા ન દેરા છે સન સાઇન પોઈન્ટ છે એ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં આપણને બી ગમે અને ખુલ્લુંને એવું વાતાવરણ હોય કુદરતના એટલા નજીક હોય તો બાળક પણ એ વસ્તુને આનંદ લઈ શકે અનુભવ કરી શકે તે વસ્તુ પણ એક મગજમાં આવી શ કે એવી છે, કે આપડે કે ફરવા જઈએઈ તો થોડુંક આપણે આનંદ થઇ જાય આપડણે રૂટીન માંથી થોડા બહાર નીકળીએ તો અમને થોડું સારું લાગ કે આપણને ગમે કે નહી બહાર નીકળીએ ક્યાંય આપણને ફરનો શોખ હોય તો આપડે જ્યાં રેતા હોય આજુબાજુમાં તો આપડે ઘણું ફરીદ લીધું હોય આપડે ગુજરાત માં તો મોસ્ટ ઓફ કોઈ જગ્યા બાકી જ નથી રાખી હોતી
ફરવાનો શોખ તો હા ફરવાનો શોખ તો બહુ સારો શોખ કેવાય હા
હા સાચું કય્યું ક્યાંક બહાર ફરવા જઈએ તો આપને ત્યાં ત્યાંની કઈ રીતનું બધું છે બધું હા મૂડ ફ્રેશ થઈ જાય અને ત્યાં કઈ રીતનું બધું છે લોકો કેવા કપડાં પહેરે છે ત્યાંની ખાણી પીણી કેવી છે ત્યાંનું વાતાવરણ વું છે એને આપણે નજીક થી જઈને આપણે બધું જોઈને શીખી છે સમજી શકીએ છીએ આપડે ફોન કેમ જોઈતા હોય એ આપણેે એટલો અનુભવ નથી કરી શકતા જે આપણે ત્યાં જઈને જોઈએ અનુભવ કરીએ તો એ બહુ સારું રીત છે
હમ્મ
અને ખરેખર ત્યારે બધા કે છે ને જે સજમાન બધામાં આવે છે ને કે જયારે નાના બાળકો હોય તો એની પાછળ તમે રમકડામાં કે એના ખર્ચો કરો એના કરતાને કોઈ એવી જગ્યા એ લઈ જાવ તો એના માનસિકને વધારે સારું રહેતું હોય છે એ વિચારીને પણ ફરવા જવાનું ન થાય કે ના જઈએ પણ આપણે સમય ને પૈસાને બધું ધ્યાનમાં રાખીને જતા હોઈએ એટલે ઘણું બધું આપડે વિચાર કરવો પડતું હોય છે
અને નાના બાળકોને જેમ જોવે એમ વધારે એક્ટિંગ વધારે થાય એમ
અવાજ આવે છે તમને મારું
હા અવાજ આવે છે
હેલો
હલો અવાજ આવે છે
હલો હલો હલો